હલો.
હા કેમ છો મજામાં?
હા બસ મજામાં. તમે કેમ છો?
બસ મેં પણ મજામાં.
બરાબર.
બસ આ થયું કે આજે બો ગંભીર સમસ્યા ચાલે છે દારૂનું વ્યસન એના વિશે થોડી ચર્ચા કરવી તી.
હા.
આમ તો વ્યસન એટલે તો જોવા જઈએ તેવી ખરાબ આદત કેવાય. તે ધીમે ધીમે વ્યક્તિ પર કાબુ મેળવી લે છે, જેમ કે દારૂ, તમાકુ ગુટકા અથવા અન્ય નશાકારક વસ્તુઓનું સતત સેવન, એને વ્યસન કેવાય હવે એકવાર વ્યસન લાગી જાય પછી તને છોડવું ખુબ મુશ્કેલ થઇ જાય છે. લોકો દારૂ પીવાની શરૂઆત કરે છે, હા લોકો દારૂ પીવાની એક વખત શરૂઆત કરે ધીમે ધીમે ભલે શરૂઆત કરતા પછી એને છોડવો ખુબ મુશ કેલ થઈ જાય એમ
હા, તેના ઘણા કારણો હોઈ શકે કે કેટલાક અ લોકો મિત્રોનો પ્રભાવ, તણાવ, જિજ્ઞાસા અથવા મોજ મસ્તીના નામે દારૂ પીવાનું શરૂઆત કરતા હોય અને ઘણા લોકો વિચારે છે કે તેઓ માત્ર થોડું જ પીસે. પરંતુ ધીમે ધીમે કરીને એમની દરરોજની આદત બની જાય થોડું થોડું કરીને દરરોજની આદત થઈ જાય એ લોકોની
હા એતો તમે સાચુ કીધું અને જો આદત પછી લાંબા સમય સુધી ચાલે તેની સ્વાસ્થ્ય પર પણ ખુબ ખરાબ અસર થતી હોય છે લાંબા સમય સુધી દારૂ પીવાથી યકૃત એટલે કે લવર જે છે, એ હૃદય મગજ અને અન અન્ય અંગો પર પણ ગંભીર અસર થાય છે. તે નિર્ણય લેવાની ક્ષમતા પણ ઘટાડે છે, અને અકસ્માતનું વ જોખમ વધારી શકે છે એટલે જે દારૂ પીએ એનાથી સૌથી વધારે ખરાબ તો લીવર જ થાય
હા સાચી વાત
અને આમ જોવા જઈએ ને તો દારૂની અસર ખાલી એ જે દારૂ પીનારા વ્યક્તિ પર જ નહી પડતી તો એના પરિવાર પણ પર ઘણી અસર પડે છે કે ઘરમાં ઝઘડા થાય આર્થિક ઘણી મુશ્કેલીઓ આઈ જાય તેના બાળકો હોય એ બાળકો પર ખરાબ અસર પડે અને સંબંધોમાં પણ તણાવ જેવી સમસ્યા ઉઊભી થઈ જાય
હા અને દારૂના કારણે તો સમાજ પર પણ ખુબ ખરાબ અસર થાય છે એનું પણ નુકસાન જાય છે એમ દારૂના ના નશામાં વાહન ચલાવાથી અકસ્માતો વધી શકે છે પછી કામની ઉત્પાદકતા ઘટે છે અને કેટલાક કિસ્સાઓમાં ગુના અથવા હિંસાની ઘટનાઓનું જોખમ પણ વધી શકે છે
હા સાચી વાત જો કોઈ વ્યક્તિ હોય એને દારૂ છોડવું હોય તો એને છે ને સૌથી પહેલા તો એને પોતે નિર્ણય લેવો પડે કે હું દારૂ છોડીશ પણ એ પોતે જ નિર્ણય ના લે તો એ દારૂ કોઈ દિવસ છોડી ના શકે પછી પરિવાર અને મિત્રોના સહયોગથી તે નિર્ણય લઈ શકે છે જરૂર પડે તો ડોક્ટર અથવા વ્યસન મુક્તિ કેન્દ્રની મદદ થી તે ધીમે ધીમે વ્યસન છોડવાનો પ્રયત્ન પણ કરી શકે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી અને કોઈના દબાણમાં આવીને દારૂ પી પીવાની અને અન્ય નશાની શરૂઆત ન કરવી જોઈએ. સારા મિત્રો પસંદ કરવા રમત ગમત વાંચન અને અન્ય સારા શોખ અપનાવવા જોઈએ.
હા સાચી વાત આમ જોવા જઈએ ને તો વ્યસન છેને, જીવનને નબળું બનાવી દે અને જયારે સારા વિચારો સારું સ્વાસ્થ્ય અને સારા સંસ્કાર જીવનને મજબૂત બનાવે છે એટલે એમ તો જોવા જઈએ તો એવું જ કેવું જોઈએ, કે વ્યસન થી આપણે દૂર રહેવું જોઈએ. તો આપણું સ્વસ્થ અને આપણેે આપણું સ્વસ્થ સારું રહેશે, ને તો આપણે જીવન બહુ મસ્ત માણી શકીશુ
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી અને દારૂનું જે વ્યસન છે વ્યક્તિના જીવનના દરેક ક્ષેત્રને અસર કરે છે. શરૂઆતમાં તે માત્ર એક આદત લાગે છે, પરંતુ પછી તે સ્વસ્થ પરિવાર નોકરી અને સમાજમાં માન સન્માન પર પણ અસર કરી શકે છે.
હા અને આર્થિક રીતે પણ નુકસાન થઈ શકે છે. કે દારૂ પાછળ નિયમિત પૈસા ખર્ચાતા રહે ઘણી વખત પરિવારની જરૂરિયાતો પાછળ ઓછા પૈસા બચતા હોય. કેટલાક લોકો દેવામાં પણ ફસાઈ જાય દારૂ પીવામાં અને ઘરની આર્થિક સ્થિતિ ઘણી નબળી પડી જાય લોકોની
હા અને પછી ઘણી વખત લોકો સાથે ઝઘડા થાય. અવિશ્વાસ અને તણાવ વધે બાળકો પર તેની અસર માનસિક અસર થાય તમે જેમ પેલા કીધું એમ પરિવાર ન સુખ અને શાંતિ જળવાય રહે, તે માટેથી વ્યસન દૂર રહેવું જોઈએ એમ
હા અને દારૂનું વ્યસન છેને, માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર કરે છે. કે કેટલાક લોકો તણાવ અથવા દુઃખમાંથી બહાર આવવા માટે દારૂ પીવાનું ચાલુ કરે પરંતુ લાંબા ગાડીથી સમસ્યા વધારે વધારે વધી જાય છે. અને ચિંતા ઉદાસનીતા અને ગુસ્સા જેવી લાગણીઓ પણ વધી જાય છે જો દારૂ પીવે તો એના મનમાં જે આવ્યું એજ કરવાનો અને એના મન માં જે ગુસ્સો હોયએ ગુસ્સો વધતો જાય
હા એ તો મેં સાચું જ કીધુ છે, એ બહુ ખરાબ વસ્તુ કહેવાય છે. અને આ વ્યસતનમા તો મિત્રોની ભૂમિકા પણ બહું મહત્વની હોય છે. તારા મિત્રો સારી આદતો તરફ પ્રેરણા આપે છે, જયારે ખોટી સગત હોય. એ વ્યક્તિને વ્યસન વ્યસન તરફ ધકેલી શકે છે. તેથી મિત્રો પણ આપણે સમજદારી પૂર્વક જ પસંદગી કરું જોઈએ, એની
હા એકદમ સાચી વાત કીધી અને આમ જોવા જઈએ ને તો કે જો કોઈ મિત્ર દારૂ પીવાનું શરૂ કરે ને તો આપણે એને એવું જ કેવુ જોઈએ, પ્રેમથી એને સમજાવવો જોઈએ. અને તેની વાત સાંભળવી અને જરૂર પડે તો પરિવાર અથવા વિશ્વાસ પાાત્ર વ્યક્તિ ની મદદ મદદ લેવાનું સૂચન કરવું જોઈએ. મજાકમાં ને મજાકમાં આપડે દારૂ પીવાનું ચાલુ ના કરવું જોઈએ.
હા એ પણ છે. સૌથી પહેલા તો જો આપડે વ્યસન છોડવાનો પ્રયત્ન કરતા હોય. તો સૌથી પહેલું અને મહત્વનું પગલું એ કહેવાય કે વ્યક્તિ પોતે સ્વીકારી લે. કે તેને સમસ્યા છે અને તે બદલાવ લાવવા માટે માંગ બદલાવ લાવવા માંગે છે એમ. પોતે સ્વીકારી લે એટલે એ આગળ પગલા ભરી શકે. ત્યાર પછી પરિવાર, મિત્રો અને તબીબી માર્ગદર્શનથી આગળ વધવું સરળ બને છે.
હા અને દારૂ ના વ્યસન થી છે ને શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક અસરો ઘણી અસર કરે છે. અને આમ જોવા જઈએ ને તો વ્યસન થી છે ને આપણે ઘણી રીતે બચ બચી શકાય છે. અને વ્યસનથી બચાવવાના સૌથી સારો રસ્તો કયો એ તમને ખબર છે?
હા તમે મને કશો તો મને ગમશે.
મારા મત મુજબ તો એજ છે કે વ્યસન થી બચવાનો સૌથી સારો રસ્તો એ જ છે કે તેની શરૂઆત જ ના કરવી જોઈએ. ઘણી વાર લોકો એક વખત અજમાવી જોવે કે ચાલો ને ભાઈ એક વખત પીએ આપણેે પછી નય પીએ પણ એક વખત આપણને જે ઈચ્છા થઈ એ આપણને જીવનભર એ આદત આપણી બની જાય. એટલે એવા વિચાર આપણે કરવા જ ના જોઈએ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીઘી. સાચી શક્તિ જે છે દારૂ પીવામાં નથી હોતી પરંતુ દારૂ દારૂને ના કહેવામાં હોય છે. એટલે સ્વસ્થ શરીર, શાંત મન અને સુખી પરિવાર એ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
હા અને યુવાનો છે ને વ્યસન થી દૂર પણ રેય શકે છે કેમ કે જો યુવાનો એ સારા મિત્રો પસંદ કરવા જોઈએ. અ રમત ગમતમાં એમને ભાગ લેવો જોઈએ, પુસ્તકો વાંચવા જોઈએ. નવી કુશળતાઓ એમણે શીખવી જોઈએ. અને પોતાના લક્ષ્ય પર ધ્યાન રાખવું જોઈએ. તો વ્યસ્ત એમના જીવનમાં એ લોકો વ્યસ્ત રહેશે. તો વ્યસન થી પણ એ લોકો દૂર રહી શકશે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી હા. આપડે જો આપડું ધ્યાન બીજી તરફ વાળીએ તો આપડે આ વ્યસન માંથી મુક્ત થઈ શકીએ ખરી.
હા.
તમે એકદમ સાચૂ સાચો ઉપાય કીધો અને બો સારો ઉપાય કીધો. આ તો ખુબ મહત્વની વાત છે અને જો આપણે ખુલ્લા મનથી પરિવાર સાથે વાતચીત કરીએ પછી પ્રેમ અને વિશ્વાસ નું વાતાવરણ હોય તો બાળકો અને યુવાનો ખોટા માર્ગે જવાની શક શકયતા ઓછી રહે છે અને માતા પિતા એ પણ સારો દાખલો આપવો જોઈએ.
હા સાચી વાત છે અને શાળા અને કોલેજો માં છે ને વ્યસન મુક્તિ અંગેના વ્યસન મુક્તિ અંગેના જાગૃતિના કાર્યક્રમો કરાવા જોઈએ સેમિનાર કરવા જોઈએ અને એના વિશે ચર્ચાઓ કરવી જોઈએ રમત ગમત ની પ્રવી પ્રવૃત્તિઓ યોજાવી શકાય આપણાથી અને એ રીતે આપણે વિદ્યાર્થીઓને છે ને વ્યસનના નુકસાન વિશે આપણે સાચી માહિતી આપવી ખૂબ જ જરૂરી છે. કેમકે જેમ બને એમ વિદ્યાર્થીઓને નાનપણમાં વિદ્યાર્થીને આપણે કહીશું ને તે મોટા થશે ને તો એ દારૂ નહીં પીએ પણ એ લોકોની જો ખોટી સંગત હશે તો એ લોકો નાનપણથી બી ચાલુ કરી દેશે
હા એ તો એકદમ સાચી વાત કીધી અને આપડે એવું વિચારીએ કે ઘણા વર્ષોથી દારૂ પીતા હોય તો એ ના છોડી શકે પણ એવું ના હોય જો ઘણા વર્ષોથી દારૂ પીતા હોય તો તે ચોક્કસ છોડી શકે હા તેમાં સમય લાગે પણ જો મજબૂત ઈચ્છાશક્તિ પરિવારનોો સંયોગ અને જરૂર પડે તો ડોક્ટર અથવા વ્યસન મુક્તિ કેન્દ્ર ની મદદ થી વ્યસન છોડવું શક્ય છે. અને સમાજે વ્યસન કરનાર વ્યક્તિ તિરસ્કાર કરવાને બદલે અને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ પછી જાગૃતિ ફેલાવી જોઈએ અને યુવાનોને સારા માર્ગે પ્રેરિત કરવું પણ સમાજની જવાબદારી છે. એટલે આપળે એ વ્યક્તિને તર તિરસ્કાર ના કરવો જોઈએ તરછોડી ના દેવી જોઈએ એમનો સાથ આપવો જોઈએ તો એ પણ પોતાની જાતને સુધારી શકે છે.
અને દારૂ છોડવાથી છે ને સકારાત્મક ઘણા સકારાત્મક આપણે બદલાવ લાવી શકીએ જેમ કે સ્વાસ્થ્યમાં સુધારો થાય પરિવાર સાથેના સંબંધો મજબૂત બને પૈસાની બચત થાય આત્મવિશ્વાસ વધે અને જીવન વધુ શાંત અને ખુશખુશાલ બની રહે અંતે તો બસ એટલું જ કહીશું કે સાચી ખુશી દારૂ કે કોઈ પણ વ્યસનમાં નથી પરંતુ સાચી ખુશી તો સ્વાસ્થ શરીર પ્રેમાળ પરિવાર સારા મિત્રો ઈમાનદારી અને મનની શાંતિ માં જ છે.
હા એક તમે એકદમ સાચી વાત કીધી આજે તો આપડે બહુ સરસ વાત પર ચર્ચા કરી અને તમારી સાથે વાત કરીને તો મને ખુબ આનંદ થયો
હા મને પણ ફરી ક્યારેક આ ટોપિક પર વાત કરીશું આપણેે
હા પાકું પાકું
મૂકું અત્યારે